હેલો.
હલો.
હા મજામાં બેન?
હલો. હા હા મજામાં મજામાં.
હા બોલો આજે હું બેસી થી અમે લોકો બેસ્યા તો કેવું આમ રિલેક્સ ફીલ થાય છે તો મને એમ થયું કે ચલો આપડે આ જેે છે ને રવિવારની સવાર ટોપિક ઉપર વાત કરીએ. આજે શનિવારની વાત તો પડી ગઈ બરાબર છે પણ કેવું રોજ સોમ થી શુક્ર જે ભાગા દોડી હોય ને કે ચલો રાત્રે જલ્દી સુઈ જાવ. અરે સવારનું કોઈ પણ આપડે રસોઈ હોય તો રસોઈમાં થોડીક ઘણી તૈયારી કરી રાખવી હોય આપ
કાર કે આમ કેટલા ટાઈમે આપડે આવી રીતના બેસ્યા હસુ. બરાબર ને તમને શું લાગે છે? રવિવાર માટે.
રવિવાર માટે તો અત્યારે તો ખાસ કઈ નથી. કારણ કે છોકરાઓ જયારે બાળકો નાના હતા ને એ દિવસો મને ખુબ જ યાદ આવે કારણ કે શું હોય. એને રાત્રે વેલા સુવાડવા સવારે પાછા જગાડવાના. જોકે અત્યારે તો મારી ઉંમર થઈ છે લગભગ બાવન વર્ષ. પણ જયારે પણ રવિવાર યાદ કરો ને ત્યારે બાળકોનું બધું મને યાદ આવી જાય. રવિવાર હો એટલે સુુંવાડી રાખું. પછી મોડે સુધી શુંવા દો. પણ હા રવિવારની એક મજા છે કે રજા નો દિવસ હોય. આરામથી સુવાનું હોય બરાબર. અને આડા દિવસો તો સવારે આપડે વેહલા ઉઠી જવાનું હોય. અને ફટાફટ એ ટાઈમ ટેબલ પ્રમાણે ઘડિયાળના કાંટે ચાલવાનું આપડે.
બરાબર ને એટલે રવિવારને મજા જ અલગ છે તમારું શું કેવું છે?
સાચી વાત છે અને એમ રવિવાર એટલે કેવો દિવસ છે ને કે આપડે નાના હોય મોટા હોય કોઈ પણ હોય ભલે આ પડે જોબ નથી કરતા હું પણ હાઉસવાઈફ છું બરોબર છે. જોબ નથી કરતી છતાં એમ થાય કે રવિવાર આવે ને તો બહુ શાંતિ ફીલ થાય. કારણ કે આપણને એવું થાય કે ઘ રના બધા પણ આપણી સાથે બેસે છે બધા આપણી સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે. અને અમારે તો કેવું છે કે, જો રવિવાર હોય ને, તો સવારના અમે લોકો વહેલા ઉઠી ગયા હોય, મતલબ તે હોય, એટલે આપડે તો ઉઠી જ છોકરાઓથી. કે શાંતિથી બેસીને, ક્યારેક અમે લોકો ગેલેરીમાં હીંચકા પર ચા પીતા હોય તો ઘણી બધી વાત થાય, એમ કે છોકરાઓ નથી ને, તો આપડે આપડા હસબન્ડે-વાઈફ ને, ટાઈમ દઈ શકીએ. ફેમિલીમાં કઈક નાની-મોટી વાત હોય કે, એ બધી કરી શકીએ. અને પછી જો છોકરાઓ જાગે, એવી રીત તો પછી આપે દેરાસર બધું. નુ મહત્વ એને સમજાવે, કારણ કે રવિવારનો દિવસ હોય. તો આપણેે ઈ બધું આપણેે એને શીખવાડીએ કે, જો આપણી પ્રકૃતિ, આપડી મતલબ. આપડે આવી રીતના સંસ્કૃતિ છે, તમે આમ કરો. પછી ક્યારેક છે ને, અમે ગાર્ડન માં બી જઈએ, સવારે રાતના ડિસાઇડ કરી દીધું હોય કે, કાલે આવે. એટ સવારે વોકિંગ કરવા ગાર્ડનમાં જ તો અમે ફટાફટ અત્યારે છોકરા પણ એટલા એક્સાઈટેડ હોય તો, પછી અમે લોકો ગાર્ડનમાં જઈએ. આવી રીતના વોકિંગ કરી. એ કેવું કે, ક્યારેક જો બની ઉતાવર ના હોય ને, તો આપડે થોડુંક નાશ સાત હજાર માં. કક ગેમ બી લઈ છે, બોલ છે કે, એવું કઈક છે, ગાર્ડનમાં આપણે રમી શકીએ. તો અમે તો એવી રીતના બહુ એન્જોય કરીએ, અમે લગભગ એવી ટ્રાય કરીએ કે. બધી રવિવાર ની સવાર હોય ને, તો આમ એન્જોય કરીએ કે, વીકમાં એક દિવસ છે કે, જે આમ યાદ રે, આપડે આપણે ક્વલટી ટાઈમ સ્પેન્ડ કરી શકીએ, એમ આપણા ફેમિલી સાથે પછી વચ્ચે તો અમે લોકો એવું બે-ત્રણ વખત કર્યું તું, કે નવા- નવા ઝાડ વાવ્યા. કે શું ઈબા ને, છોકરાઓ પણ શીખે કે, વૃક્ષ નું શું મહત્વ છે? ઈ આપણા માટે બી સારું છે કે, પોલ્યુશન માટે ભલે આપડે એટલું મોટું કામ તો ના કરી શકીએ. પણ અમે એવું બી કરી શકીએ, તમે શું કરો બીજું રવિવાર ના દિવસોમાં?
રવિવાર છે ને, આમ તો એક ઉત્સવ જેવું છે, આમ તો આપણા માટે તો. અ સવારથી બધું પ્લાનિંગ હોય કે, શું બનાવવું. નાસ્તો નવીન બનાવવો, પછી જમવાનું પણ કઈક નવીન બનાવવું. ઓલે શું આખું અઠવાડય્યું તો, દાળમાં, શાક, રોટલી રવિવારે એ કેવો દિવસ છે. કે અમારે શું કે, ગળપણ નું વધારે અમારા ઘરમાં. રવિવાર ગળું કઈક બનાવવાનું છે એમ. ધારું કઈ છુરમા ના લાડવા છે. લાપસી છે. એવું અમારા છોકરાઓને બહુ ભાવે, ઘરના બધાને ભાવે. તો રવિવાર લગભગ એવો પ્લાન કરીએ કે, આવું કઈક જ બનાવવું એમ. એટલે એવી રીતે અમે ઉજવીએ, અને સાંજે કઈક નવીને હું કઈક બનાવીએ. બહાર તો ઓછું જવાનું હોય, પણ ઘરે જ મળીને, એટલો સરસ અમે ઉજવીએ ને રવિવાર. સાથે બેસીને, ટીવી માં. સારું મવી જેવું જે, બધાને ગમે એવું. સાથે બેસીને જોવું, આવા બધા પ્લાન અને એની એક મજા છે. એક જ એવો દિવસ કે, બધા ફેમિલી સાથે બેસીને, આપડે આખો દિવસ રહી શકીએ, સાથે મળીને. એટલે પછી આખું અઠવાડિયું હોય, એ ઉર્જા રે આપણને. સાચી વાત ને, તમારું શું કેવું છે એના માટે?
અચ સાચી વાત છે, અને બીજું શું થાય ખબર છે, રોજના સોમવાર થી શનિવાર સુધી ના અલારમનો ટાઈમ, જો અને રવિવારના અલાર્મનો ટાઈમ જોઓ તો, બી આપણે ગેપ પાડી દઈએ. કે ચલો, આપડે બી અડધી કલાક કે, પોણી કલાક કલાક થોડુંક વધારે રેસ્ટ કરી લઈએ, એટલે અમે તો. આલાર્મ ભી, અમારા રવિવાર ના દિવસોમાં અલાર્મ નો ટાઈમ ચેન્જ હોય, અને બીજું શું છે ખબર? કે ઘરમાં જે કઈ પેન્ડિંગ કામ હોય ને. તો અમે લોકો સાથે કરીએ, મારા હસબન્ડ બી હેલ્પ કરાવે ને, બાળકો બી હેલ્પ કરાવે. હા તો શું એવી રીતના ટાઈમ બી સ્પેન્ડ કરી શકીએ અને આપડું કામ ભી પતતું જાય એમ. તો એવી રીતના ક્વોલિટી ટાઈમ સાથે રખાય. અને છોકરાઓ શીખે કે ઘરમાં બી શું કામ હોય છે. ઘરમાં બી આપડી ફરજ છે એમ કે એવું નથી ચલો સ્કૂલે જઈએ એટલે પૂરું થઇ જાય છે. એવી રીતના પછી ક્યારેક આપડે કેવું મનપસંદ નાસ્ તો હોય કે અમારે સામે બધી બહું બધી શોપ છે. તો ક્યારેક જે ગમતો નાસ્તો હોય ને એટલે દર વખતે એવું ના કરી શકીએ. પણ બે મહિને એક વખત એવું કદાચ કરી દઈએ કે નાસ્તો લઈ આવી એમ. પછી મારી ડોટરને છે ને ડાન્સનો બહુ શોખ છે. તો ક્યારેક અમે રવિવારે એવું રાખીએ કે સવારના બધા કમ્પલસરી કરી જેને જેવું આવડે ને ભલે અડધી જ કલાક રાખીએ. પણ કરવાનું એમ તમને જે આવ અને ઈ કરવામાં જે મજા હોય ને કારણ કે જે શોખ મતલબ આવડતું નથી પણ તો બી કરવાની જે મજ જશે ને મારી ડોટરને તો શોખ છે એટલે ઈ કરે. પણ એ બહુ મજા આવે એમ અને શનિવારની રાત પડે ને એટલે જે એક્સાઈટમેન્ટ હોય કે કાલે રવિવાર છે. અને જેવી રવિવારની સાંજ પડે ને એટલે આમ મન માં એવું થઈ જાય અરે યાર કાલ તો સોમવાર શરૂ થઈ જશે પાછુ જેવી રીત રીતના હતા એવી રીતના ચાલવાનું. ઈજ રૂટીન ફોલો કરવાની. એવું થઈ જાય પણ તો પણ ઊંઘ પૂરતી આમ સરખી કરી લઈએ ને રિલેક્સ બહુ થઇ જઈ અમે રવિવારના દિવસે. તમારું શું કેવું છે બીજું?
હા સાચી વાત છે. અને ઘણી વખત કેવું હોય કે રવિવારે શાંતિ હોય ને તો અમુક પછી વધારાના કામ કામે થોડાક વધારાના આપણેે હોય. કારણ કે રોજ તો એવું ટાઈમ ટેબલ ફટાફટ બધું પતાવવાનું હોય સફાઈ નું ધારો કે છે તો રવિવારે એક એવો દિવસ છે કે આપણે વેલા મોડી રસોઈ હોય તો ચાલે. ઓલું બધું ટાઈમ સર કરવું પડે. તો એ રવિવાર એના માટે પણ આપણે સારો છે. નોકરીયાત માટે ખાસ. કે ભાઈ ચાલો રવિવાર ને એવો દિવસ છે તો એ દિવસે સાફ સફાઈનું થોડુંક પણ કરીએ એમ એવી રીતે. બાકી તમે
ન જો નોકરિયાત માટે તો છે જ તે જરૂરી સો ટકા. પણ તમને એવું ના લાગે કે આપણે ઘરે હોય ને તો આપણને બી એમ રવિરનું એક્સાાઈટમેન્ટ હોય. કારણ કે રોજ તો રૂટીનમાં કેવું ઈ લોકો ઓફિસ જતા રે તો પછી અને સીધા રાત્રે કે સાંજના ટાઈમે આવે એમ તો આપણે કઈક કામમાં એટલે એટલો ટાઈમ સાથે ન રહી શકીએ પણ આપણને બી એવું થાય ને કે આ આખો દિવસ જો ઘરમાં ઘરમાં રહેતા હોય. તો રવિવારનો એક દિવસ છે કે જયારે આપણને કઈક ચેન્જ મળે એમ. કે રૂટીન તો ચલો કામ તો ચાલવાનું જ છે કે આપણે રસોઈ બનાવવાની હોય કે ઘરના બીજા કામ તો છે. પણ જે માણસો થી ભરેલું ઘર હોય ને અને બાકીના દિવસોમાં જે ખાલી ઘર હોય ને એમાં બી બહુ જ ફેર પડે. અને મને મને એવું લાગે કે આમ બહુ કિંમતી ટાઈમ હોય ને કે અઠવાડિયાનો એક દિવસ પણ એટલું કિંમતી ટાઈમ લાગે ને મને. કે બસ એમ થાય કે રવિવાર જ આવ્યા કરે એમ. વેકેશન વેકેશન હોય ને ત્યારે આપણને થોડુંક એમ છોકરાઓને લીધે એમ થાય કે આખો દિવસ ઘરે છે સાથે છે પણ આજે થોડોક ટાઈમ જવાનું ને એક દિવસ ની રજા ઈ બહુ મજા આવી જાય. અને પાછું કેવું થાય કે અમે છે ને એવું ઘરમાં અમે નક્કી કર્યું છે કે આમ તો બધા ફોનને અત્યારે ટાઈમ જ છે ડિજિટલ એટલે બધા ફોન યુઝ કરતા. પણ અમે એવુ નક્કી કર્યું છે ઘરમાં કે હું અને મારા હસબન્ડ કે રવિવાર નો દિવસ હોય ને એટલે બહુ ઓછું ફોન ચલાવવાનો એમ આપણે. આપડે એકબીજા ને અને છોકરાઓને અને અમારા ઘરમાં તો શું મારા સાસુ સસરા છે. તો એમ કે ફેમિલીમાં વધારે ટાઈમ સ્પેન્ડ કરવાનું એમ. તે જ બાને શું થાય કે એકબીજ બીજાને દુઃખ ખબર પડે એકબીજાને શું જોવે છે શું ફીલ થાય છે કઈક મુશ્કેલ નથી એમ અથવા ક્યારેક કેવું થાય કે મારી ડોટર ની જો હમણાં સ્કૂલ ચેન્જ કરી છે તો એક દિવસ હો અમે એન સપોર્ટ કરી શકીએ મેન્ટલી કે ભાઈ તું ગમે કર અમે છીએ તારી સાથે એમ એટલી નથી તો એવી રીતના અમે ફોન એક મૂક્યો છે પણ ઈ અમારી માટે બહુ સારું પડ્યું છે તમે એકબીજા ને વધારે વાતો શેર કરતા થયા બધા બીજાને સમજે છે એવું અમારે તો થાય છે તમે આવું કઈ કરો છો રવિવાર ના દિવસે
હા રવિવાર ના દિવસે અમે કરીએ છીએ કારણ કે રોજ તો ભગા દોડી હોય એમાં વાતચીત ના થાય. પણ દીકરો પણ હવે બાર ગામ છે તો શનિ રવિ નજીક છે તો એ રવિવારે આવી શકે. રવિ તો રવિવારે અમે શું કરે કોઈ ફોન હાથ અમારી. જેમ જ અમેય તે ફોન ને અડીએે નહી. અને વધારે અમે વાતો જ કરીએ અને બેસીને બધા પ્રશ્નો સોલ્વ કરી. પ્ર ક્રિયાનું આમ છે ચર્ચા કરીએ એના વિશે. કે ભાઈ શું કરવું બધા મળીને એમ. કઈક પ્રશ્ન હોય તો બધા વાતો કરીએ અને સોલ્વ કરીએ. એટલે એ માટે પણ રવિવાર ખુબ જ બેસ્ટ છે. અને છોકરાને તમે કહો છો કે અત્યારની ફાસ્ટ લાઈફમાં એ લોકોઈ. ટેન્શન ભરી જોબ હોય. તો એમાં રવિવારે રિલેક્સ હોય એ લોકો છોકરાઓ તો એમાં આપડે પૂછ કે ભાઈ બેટા બરાબર. છે ને બધું એમ જોબ માં તાર આપડેની વાતો સાંભળીએ. અને કઈ કઈને પ્રશ્નો હોય તો આપડણે એને. કઈક એને પ્રોત્સાહન આપે કે ભાઈ ના બેટા આમનું આમ છે. એટલે એ માટે પણ રવિવાર બેસ્ટ છે. અને સાથે મળીને કે આટો મારીએ. બાર જઈએ અથવા મૂવી જોઈએ અને જમીએ બસ. આજ રવિવાર નું છે મહત્વ.
સાચી વાત છે અને મારે તો ખબર છે મારી છોકરી નાની છે હજી આઠે કઈ વર્ષ નહી. ચ આઠ વર્ષની તો હું તો ક્યારેક રવિવાર હોય ને તો એને ભલે એટલું મોટું કામ નહી પણ નાનું નાનું. કામ શીખવાડું કે ભાઈ તું વાસણ જાતે ઉટ કે વાસણ ચડાવવાનું જાતે કર. અને હવે થોડીક મોટી પહેલા નહોતી આપતી પણ હવે થોડીક એમ એની એજ વાઈઝ છે નેને એવું. ના ચપ્પુ રાખ્યું તાર વગરનું તો ક્યારે નાના નાના શાક શાકભાજી સધારતા શીખવાડું તો મને એમ થાય કે આપડે અત્યારથી જો શીખવાડ્યા ને આવા એક દિવસ હોય. તો એને પણ એન્જોય થાય એમ ના થાય કે ના અમારી પાસે કામ ની જવાબદારી આવી ગયા. એટલે હું એના માટે પણ હું આવી રીતના રવિવારનો યુઝ કરી લઉં છ.
ઓ ઓકે ઓકે હા પૂરો થયો હા ઓકે. પછી પછી મળીએ ચાલો બાય હા હા આવજો.